હલો. કેમ છો મજામાં? અવાજ સંભળાય છે મારો? નથી સંભળાતો તમને? હલો.
હલ્ હા હલો હા આવે છે આવાજ અવે.
હા હા હા કઈ ને એજ કે આગળ આપણે પેલા બધા તહેવારોની વાત કરતા હતા ને નવરાત્રીને હં તો એ જ કે આપણે ત્યાં તો એટલી મજા આવે, ને ખરેખર કે નવરાત્રિમાં નવ-નવ દિવસ ગરબા ગાવાની સરસ અને આપણે ત્યાં તો ખબર ને કે દશેરાના દિવસે પણ પેલું રાવણ દહનનું પણ કરવામાં આવે. તમને ખ્યાલ છે.
હા એ તો ખ્યાલ છે આપડે નવ દિવસ મસ્ત તૈયાર થઈને ગરબા ગાઈએ રાતના બધા ભેગા થઈને પછી, બધા નાસ્તો કરે પહેલા તો ભેગા થઈ ને પલા સૌથી પહેલા તો માતાજી ની આરતી સ્તુતિ કરીએ આપડે પછી ગરબા. મસ્ત બધા કલર કલિંગ એલે મીન્સ ડે વાઈઝ આપણે અહીંયા કલર રાખ્યા હોય કે, આ દિવસે આ કલર તો બધા એ કલરના કપડા પહેરીને એવા હોય મસ્ત બધા રમતા હોય એટલી મજા આવે અને દશેરાના દિવસે જે છે તે એક કોમ્પિટિશન જેવી રાખે રાવણ દહન કરે, અને એ કોમ્પિટિશનમાં નાના છોકરાઓ જે હોય એ લોકોને એટલા બધા ગિફ્ટ આપવામાં આવે કે ભાઈ તમે આટલા દિવસ રહીમાં તો આના તરફથી તમને આ ગિફ્ટ આના તરફથ તમને આ ગિફ્ટ પ્લસ સોસાયટી તરફથી ગિફ્ટ આપે. કોમ્પિટિશન જેવું હોય આખા નવે નવ દિવસનું એ બધા ગિફ્ટ મળે એટલે છોકરાઓ એટલા બધા રાજી થઈ જાય એ લોકોને એટલું બધું ગમે કે ભાઈ અમને તો એકમ. આ વસ્તુ મળી અમને આ મળ્યું એવી રીતે છોકરાઓ બહુ મજા કરે નાના છોકરાઓ.
એ તો છે અને આપણે ત્યા તો છે ને તે અ માતાજી ના નવ દિવસ પૂરા થાય ને પછી, અ અલગ-અલગ સ્ત્રીઓને ઘણા કેવું કુંવારિકા જમાડે અને ઘણા કેવું કે પરણેલી સ્ત્રીઓ હોય તો એ લોકોને. જમાડે અને પછી એ લોકોને સરસ શણગાર બધા આપે તો એવી બધી પ્રથા જે છે ને વર્ષોથી ચાલતી આવેલી અને તમને કદાચ ખબર નહીં હોય પણ આપણે ત્યાં જે બી પ્રથા વર્ષોથી ચાલતી ને તો એની પાછળ કંઈક ને કંઈક રીઝન હતું. એટલે કે કંઈક ને કંઈક કારણોસર આ બધું કરવામાં આવતું અને એમ કહેવાય કે છે ને, પહેલાના લોકો એટલા બધા બુદ્ધિશાળી હતા ને કે એ લોકોને ખબર કે આમાં જ જો કહેશું ને તો કોઈ નહીં કરે એટલે એ લોકોએ છે ને આ બધી વસ્તુઓને અ આ બધા તહેવારો સાથે જોડેલી અને ભગવાન સાથે જોડેલી કે જેથી એને માનીને પણ લોકો આ બધું કરતા રહે એમ.
હા એ તો છે જ પહેલા એકક એમ સાય સાયન્ટિફિક રીતે લોકો જોઈન્ટ કરતા કે આમ કરીએ તો આવી રીતે થાય, એમ હવે ગરબા ગાવાના તો ગરબામાં બે હાથ આપણે ભેગા કરીને તાળી પાડીએ એટલે કે હાથમાં એક પ્રેશર થાય એ એક એ લોકો ન રીઝન હતું એમ એવી રીતે ઘણા બધા એવા રીઝન એ લોકો આપતા કે તમે આમ કરો તો આવી રીતે આ તમને લાભ મળે એમ.
સાચી વાત છે અને પછી નવરાત્રિ પતે એટલે પછી તો દિવાળી. દિવાળીમાં તો ખબર ને આપણે તો બધી જગ્યાએ એકવીસ દિવસનું વેકેશન પણ આપવામાં આવે અને તમને ખબર કે દિવાળી કેમ અ ઉજવવામાં આવે.
હા એ ધ્યાન છે જ્યારે રામ ભગવાને રાવણ પર વિજય મેળવીને જે ઘરે આવેલા એ દિવાળીના વખતે આવેલા, એટલે જે નવું વરષ આપણે કરીએ ત્યારે એટલે એના પાંચ દિવસથી લોકો બસ ફટ ફટાકડા ફોડીને બધું ઉજવણી કરીને એને આવવાની રાહ જોતા હોય એમ એટલે એ હિસાબે બધા એને ઉજવે પણ દિવાળી વખતે છે ને તો જે ફટાકડાનો ને જેધ ધુમાવડો હોય ને એનાથી ઘણા લોકોને પ્રોબ્લેમ થાય છે.
હા એ તો સાચી વાત છે. ખાસ પેલા જેને શ્વાસનોને એવો પ્રોબ્લેમ હોય ને તો એને તો ઘણી તકલીફ પણ થઈ જાય પણ અમે લોકો તો છે ને તે અલગ જ રીતે થોડીક દિવાળી મનાવીએ, હવે તો કેવું કે છોકરાઓ પણ એટલા સમજદાર થઈ ગયેલા. કે લોકોને ખબર પડે કે ભાઈ ફટાકડા વધારે ફોડીએ ને તેનાથી હવાનું પ્રદુષણ વધે અને આપણને પણ તકલીફ થાય, એટલે થોડાક જ ખાલી ફટાકડા લાવીએ ક્યાં તો પછી અમે શું કરીએ ખબર સરસ મને સાથીઓ ન બહુ શોખ મને બહુ ગમે પાડવાનો. તો અમે સરસ-સરસ સાથીયાને એવું બધું દોડતા હોઈએ અને બધા જ પોતપોતાના ઘરે અલગ-અલગ સાથીયા બનાવે પાંચે-પાંચ દિવસ એની પણ એક અલગ મજા છે અલગ અલગ કલર લાવવાના પછી અલગ અલગ. ટાાઈપના કોળિયા જે આવે ને દીવા તો એ પણ લાવવામાં આવે, ઘરને શણગારવા માટે અને સાંજે પછી બધા એક સાથે દીવાઓ મૂકે તો તો એટલું બધું સરસ દેખાય ને અને આખા ઘરને છે ને તે લાાઈટિંગ. થી સજવામાં આવે તો એ બધું મને દિવાળીમાં બહુ મજા આવે અને અગિયારસ થી ચાલુ થાય અગિયારસ પછી, વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, નવવરસ અને ભયબીજ આ બધા. દિવસ ક્યાં નીકળી જાય ખબર નહી પડે, કારણ કે રોજ રોજ રોજ કઈ સરસ ખાવાનું ને, સરસ કપડા પહેરવાના ને આ બધું કરવાનું ને એમાં બહ મજા આવે.
હમ એ વાત તો તમારી સાચી જ છે, દિવાળીમાં આપણે પાંચે પાંચ દિવસ મસ્ત ખાવાનું બનાવીએ રોજ અલગ અલગ, પ્લસ જે દિવાળીનું જે ખાવાનું કે કે ચોળાફરી મઠીયા ઘૂઘરા ચકરી એ તો બધાના ઘરમાં હોય જ. પણ ડેલીના જે જમવાનું હોય એમાં પણ લોકો સ્વીટ્સ ફરસાણ એ બધું બનાવીને, રોજનું જમવાનું એ રીતે જમતા હોય, રાત્રે બધા ભેગા થઈને ફટાકડા ફોડે, મસ્ત તૈયાર થયેલા હોય ફોટો પાડે, પછી જે નવા વરષ ના દિવસે ઘણી જગ્યાએ ગેટ ટુગેધર કરે, ચાલ ભાઈ આપણેે બધા એક બીજાના ઘરે જઈએ એના કરતા એક જ જગ્યાએ આપણેે બધા, ભેગા થઈને મળીએ એ રીતે બધા નવું વર્ષ ઉજવેય, કોઈક જગ્યાએ કોઈક વખત એવું પણ થાય કેવી રીતે નહી થાય, તો પછી બધ બધા જે કંઈ પણ એ લોકોને ઓળખાણવાળા હોય, એ લોકોના ઘરે જઈને બધાને નવું વરસ વીસ કરી આવે, એવી રીતે બધા ભેગા થઈને દિવાળી મનાવે.
હા પણ મને છે ને નવું વર્ષમાં પણ સૌથી વધારે વસ્તુ એ ગમે, કે વર્ષોથી છે ને અમારે ત્યાં એવી વું કે નવું વર્ષ ને એટલે નવા કપડાં જ પહેરવાના બધી વસ્તુ નવી જ પહેરવાની તો આખા વર્ષમાં અમે દિવાળીમાં જ નવા કપડાં લેતા. એવું જોવા બનતું હવે તો કેવું થાય, કે લોકો મહિને મહિને કપડા લેતા હોઈએ આપણેે પણ આવી જઈએ એમાં, પણ પહેલા તો એવું હતું કે દિવાળીમાં વર્ષમાં એક જ વાર કપડા લેવામાં આવે એટલે એ કપડા ને નવ વર્ષ ના દિવસે પહેરવાનો પણ એક ફરકય બરાબર ને.
હમ સાચી વાત છે તમારી, પેલા એવું જ હતું અમે પણ નાના હતા ને ત્યારે અમને પણ દિવાળી વખતે જ કપડાં લઈ આપતા, કે ભાઈ આ દિવાળી આવી એટલે તમારે નવા કપડાં લેવાના ને દિવાળીમાં નવા કપડાં પહેરવાના એમ, પેલા તો એવું બધું પણ આપણને એટલો ખ્યાલ નહ આવતો. એટલે જે અપાવતા એ આપણે લઈ લ પહેરી લેતા, એટલે એ જે હતું ત્યારે વસ્તુ અલગ હતી હવે તો આપે પણ, થોડા દિવસ થાય એટલે કપડાં લઈ આવીએ કા તો ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવી લઈએ, હવે તો ઘર બેઠા બેઠા પણ આપને બચાર એવો કે ભાઈ મારે હમણાં કપડાં લેવા છે આ લેવા છે, તો પણ આપણે મંગાવી લઈએ, પણ એ જે દિવાળીમાં નવાં કપડાં પહેરવાનો જે આનંદ હોય ને તે તો હજુ પણ એ જ કે ચાલો આજે તો દિવાળી આજે તો નવું વરસ આજે તો નવાં કપડાં પહેરવાના આ પહેરવાના. ફરવા જવાના આમ કરવાના, એ જે આનંદ હોય ને તે આખો અલગ જ હોય.
હા અને મને તો એ પણ યાદ છે, કે અમારે ત્યાં તો છે ને તે બધા અમુક ના ઘરે, એવું નક્કી જ રાખેલું હોય કે છોકરાઓ આવે ને એટલે બધા છોકરાઓને કડકડતી નોટ આપવાની, એટલે એ લોકો તો નવ વર્ષ ના આગલે દિવસે કેમ બેંકમાંથી, એકદમ કડકડતી નોટો હોય ને દસ ની વીસ ની એવી બધી નોટો લઈને ઘરે લઈ આવે, અને પછી છોકરાઓ જે આવે ને તે બધાને એક સરખા પૈસા આપે તો અમે તો એવી રીતે એટલા બધા પૈસા ભેગા કરતા. અને ત્યારે તો કેવું કે કો પાંચ રૂપિયા કે દસ રૂપિયા બી આપે ને તો એ જોઈને એટલો આનંદ થઈ જતો ને કારણ કે એટલા રૂપિયાની પણ તે ટાઈમે બહજ કિંમત હતી એમ આજે નથી પણ ત્યારે તો બહુ જ કિંમત હતી.
હમ સાચી વાત છે અમે પણ નાના હતા ને ત્યારે અમારા ગામમાં અમે ફરવા જતા અમે બધી છોકરીઓ અમારી સાથેનું જે પણ ગ્રુપ હતું ને તે, તો બધા ત જઈએ તો ત્યારે અમને કોઈ રૂપિયો આપે કોઈ બે રૂપિયા આપે કોઈ પાંચ કોઈ દસ, એવી રીતે અમે પણ એટલા બધા રૂ રૂપિયા ભેગા કરતા ને, છેલ્લે પછી આવીને એક ગલ્લો બનાવેલો એ ગલ્લામાં અમે બધા ભેગા કરતા, પછી એમાં અમુક રકમ થઈ ને એટલે મારી બા અમને એવું કહેતા કે ચાલો બધા અમુક આપણા આ પૈસા ભેગા થયા છે, તો આપણે એમાંથી આ વસ્તુ લઈ આવીએ અને એ પછી અમને અમારી કોઈક નવી વસ્તુ લાવી અપાવે સોનું છે, ચાંદી છે કે કંઈ પણ કે જેનાથી આપણે એક યાદગીરી પણ રહીએ અને એક વસ્તુ પણ આપણને નવી મળેમ.
સાચી વાત છે, અને આ દિવાળી પતે પછી કેવું આમ જાન્યુઆરીમાં મકરસંક્રાંતિ આવે એટલે આપણે એને ઉત્તરાયણ બી કહીએ, અને મકરસંક્રાંતિ બી કેવું છે કે, પેલું સૂર્ય જે મકર રાશિમાં પ્રવેશ કરે ને એ સમયે જેને મકરસંક્રાંતિ કહેવામાં આવે, તો અમે તો એમાં પણ ટેરેસ પર એટલી બધી મજા કરીએ ને, બધા જ અમારે ત્યાં બધા ધાબા પર ચડી જાય, અને આખો દિવસ પતંગ ચગાવે અને ડીજે મૂકેલું હોય, એટલે સોંગ પણ સાથે ચાલવું હોય. અને એમાં તો તમને ખબર ને આપણે તલના લાડુ ને તલની ચીકીને એવું બધું બનાવીએ.
હા એ જ બધાનું ઘરે બધાના લાડવા બનેલા હોય ચી્કી હોય, પ્લસ ઘણા બોર લાવેલા હોય પછી પેલું શેરદી ગાઈને ખવડાવે એ દિવસે એટલે એ પણ ઘણા પાસે હોય, તો એ બધા પોતપોતાના ઘરનું બધું અલગ અલગ વસ્તુ લઈ આવે ને બધા ટેરેસ પર ભેગા થઈને ખાય પછી ઘણી વાર તો એ બધું ખાઈ ખાઈને પણ છોકરાઓ અચાઈ જાય એટલે કે કે હવે હજુ પણ અમને ભૂખ લાગી તો પછી બધા ભેગા થઈને બધાના ઘરેથીઈઈક વસ્તુ લાવીને ભેડ બનાવીને નાસ્તો કરે એ બધા આખો દિવસ ટેરેસ પર બસ પતંગ ચગાવવાના ખાવા પીવાનું ડી જેમાં વાગતું હોય એટલે ડાન્સ કરવાનું બસ આ જ મજા ચાલતી હોય.
હા પણ તમને ખબર છે ને કે ઉત્તરાયણમાં છે ને દાનનું પણ એટલું જ મહત્વ એટલે કે આપણે ત્યાં કેવું છે કે તમે ગાયને ખવડાવો કે પછી કોઈ બ્રાહ્મણને દાન આપો એ દિવસે તો એનું આપણને બહુ જ પુણ્ય લાગે એવું કે. એટલે અમારે ત્યાં તો છે ને બધા બ્રાહ્મણને ત્યાં બધી વસ્તુઓ આપવા માટે જાય એ દિવસે અને અમે પોતે બી બ્રાહ્મણ એટલે વર્ષોથી અમારે ત્યાં પણ બધા બહુ બધા આપવા માટે આવતા તો એ બધું વર્ષોથી એ પરંપરા ચાલતી ચાલતી આવેલી છે ને આજે પણ લોકો એ વસ્તુ કરે છે તો એ જોવાની બહુ મજા આવે અમને કે ભાઈ સારું છે કે આજે પણ આ બધી વસ્તુઓ ચાલે છે આપણેે અહ્યાં.
હ સાચી વાત છે મકરસંક્રાંતિના દિવસે દાનનું તો ખૂબ જ મહત્ત્વ એટલે ઘણા લોકો બ્રાહ્માંડને દાન કરે કોઈ ગાયને ખવડાવે કે કોઈક પછી એવું થાય કે ભાઈ એવી જગ્યાએ હોય કે જ્યાં નથી પહોંચી વળતા તો કોઈક પૈસા મોકલી દઈ બ્રાહ્મણને કે ગૌશાળામાં કે આ અમારા તરફથી છે તમે ગાયને ખવડાવી દેજો બ્રાહ્મણને કે તમે તમારી રીતે કંઈક સીધું લઈ લેજો આમ ઘણા લોકો આખી થાળીમાં મસ્ત સીધું તૈયાર કરીને આપી જાય કે ભાઈ સીધામાં એવું હોય કે રસોડાની જે કંઈ પણ આપણે ઘરમાં રસોઈ બનાવતા હોય એની બધી વસ્તુઓ મૂકેલી હોય લોટ, ચોખા, દાળ ઘી તેલ પછી મળી, મસાલો આ રીતે બ બધું આખું સીધું તૈયાર કરીને બ્રાહ્મણને આપે. પછી ઘણી વખત એવું થાય કે કોઈક છે ને કોઈને વ્રત લેવું હોય કે ભાઈ મારે એક વ્રત લેવું છે કે કે હું કઈ પણ